હ.
હાલો.
હ અવેજ આવે છે મારુ? કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં. કેમ અજે કોલેજ નતા આવ્યા તમે?
બસ આ આજે થોડો વરસાદ વધારે હતો તો ઘર નીકળ્યા એમ નતું એટલે પાણી ભરા ગયા હતા ને એટલે.
એવું છે?
હા.
સારું સારું. કઈ ની એ તો આજે એમ સારી પીપીટી સર બનાવી હતી ને પ્રેઝન્ટ કર તું અમને. આપણે નોર્મલી જે બોર્ડ પર બનાવે એના કરતા.
શું ભણાવ્યું હતું આજે?
આજે સારું ફંગાઈને એના વિશે ભણાવ્યું હતું.
એવું છે, બરાબર.
હા, કઈ નઈ એટલે આ તો મેં વિચાર્યું કે જુના જમાનાના શિક્ષણમાં ને આજના જમાનામાં શિક્ષણમાં કેટલો ફરક આવી ગયો છે, ને?
હા એતો તો સાચી વાત છે, તમારી બહુ જ ફરક છે, આજના શિક્ષણમાં અને જૂના જમાનાના શિ ક્ષણમાં.
હા તો સાચી વાત છે. અને શિક્ષણ તો વ્યક્તિના જીવનનો પાયો છે. સમયની સાથે શિક્ષણની પદ્ધતિ, સાધનો અને અભ્યાસક્રમમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલાના ગુરુકુલ અને વર્ગ ખંડ આધારિત શિક્ષણ હતું જ્યારે આજ તો સ્માર્ટ, ક્લાસ, ઇન્ટરનેટ ઓનલાઈન કોર્સ અને આટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સાધનો શિક્ષણનો આમ ભાગ બની ગયા છે.
હા એ તો તમારી સાચી વાત છે ને પહેલાંનું શિક્ષણમાં તો શિસ્ત, મૂલ્યો મુળબૂદના એના પર આધારિત હતું, જ્યારે તમે કીધું એમ આત્મ શિક્ષણ તો ટેકનોલોજીની નવીનતા અને કૌશલ્ય ઋતુ આધારિત છે
હા, એ તો સાચી વાત કીધી. અને જુના જમાનાનું શિક્ષણ કહીએ, તો જુના સમયમાં શિક્ષણનો મુખ્ય હેતુ તો માત્ર જ્ઞાન આપવાનો તો નતો, પરંતુ સારા સંસ્કાર સારી વિચારસરણી, સારું ચારિત્ર્યનું આમ નિર્માણ કરવાનો હતો. એની વિશેષતાઓ તો એવી હતી કે ગુરુ શિષ્યની પરંપરાઓ શિક્ષક પ્રત્યે ખૂબ આદર શિસ્ત અને સંસ્કાર પર ભાર ઓછા સાધનો, પણ જ્ઞાન ઘ ઘરું ઊંડું, પછી યાદશક્તિ અને મહેનત ને મહત્વ આપવામાં આવતું હતું. કુદરતની નજીક રહીને શિક્ષણ આપવામાં આવતું હતું.
અને અવે તો શિક્ષણનો હે હેતુ માત્ર નોકરી મેળવવાનો થઈ ગયો છે, પરંતુ શિક્ષણનો હેતુ માત્ર નોકરી મેળવવાનો નથી, પરંતુ એક સારા માણસ બનવાનો પણ છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને જુના જમાનાના શિક્ષણમાં તો ફાયદા અને મર્યાદાઓ, બંને હતું. એમાં ફાયદા જોઈએ તો આપડા જે નૈતિક મૂલ્યો છે, એનો વિકાસ થતો તો, આપણી એકાગ્રતા અને ધીરજ વધતી હતી, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે ગાઢ સંબંધ હતો, પછી જીવન જીવવાની જે કળા એ સીખવવામાં આવતી હતી, તી. બધાના ફાયદા હતા, પણ હવે એની સામે આપણેે તો મર્યાદાઓ જોઈએ, તો ટેકનોલોજી નો અભાવ હતો, પછી મા, માહિતી મેળવવાની આમ મર્યાદિત સાધનો હતો જેમાં આ હાલના સમયમાં સાધનો ઉપલબ્ધ છે, એવા એ સમયે એટલા ઉપલબ્ધ નતા. પછી દરેક ને શિક્ષણની આમ સમાન તક નહોતી મળતી.
હા, એ તો અમે ખૂબ જ સાચી વાત કરી અને, જૂના અ જમાનામાં તો તમે કીધું, એમ શિક્ષકનું ખૂબ જ સન્માન હતું અને ગુરુ શિષ્યની પરંપરા હતી સિસ્થ અને સંસ્કારો પર ઘણો ભાર મૂકવામાં આવતો હતો એ સમયમાં. અને અત્યારે તો તમે કીધું એમ પુસ તકો અને તમે પીપીટીનું કીધું તો પીપીટી અને એ બધું અત્યારે તો હોય જ છે. પહેલાના જમાનામાં તો ફક્ત પુસ્તકોને મૈખિક, મૌખિક શિક્ષણ જ હતું અને ઓછા સાધનો હતા છતાં પણ, ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું હતું, ત્યારે
હા, એ તો સાચી વાત કીધી. ના નનવા જમાનાનું શી ક્ષણ જોઈએ તો, આજના શિક્ષણમાં તો ટેકનોલોજી અને વૈશ્વિક જ્ઞાન સાથે જોડાયેલું છે. એની વિસેષતાઓ કહીએ તો સ્માર્ટ ક્લાસરૂમ છે આજે, ઓનલાઈન શિક્ષણ મલી છે આપણને, પછી એઆઈ, ડિજિટલ લર્નિંગ, અને વર્ચ્યુઅલ લેબ છે, પછી પ્રોજેક્ટ આધારિત આપણે અભ્યાસ કરી સકીએ છે. અને વૈશ્વિક દુનિયાની કોઈ પણ માહિતી આપણી જોડે સરળતાથી પહોંચી જાય છે.
હા, એ તો તમેં સાચી વાત કીધી. પરંતુ આમ આપણે જોઈએ તો, અ જૂના જમાનાના શિક્ષણના અમુક ઘણા સારા એવા ફાયદા પણ હતા, જેમ કે સારા સંસ્કાર અને ચારિત્રનું નિર્માણ થતું હતું ત્યારે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ વચ્ચે ઘઢ સંબંધ હતો. આજકાલ તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ એવો ઘટ સંબંધ જોવા મળતો નથી. કારણ કે મોટે ભાગે હવે તો વિદ્યાર્થીઓ પણ યુટ્યુબ પરથી અને એમ ચેટ જી-' પીટી અને આર્ટિફિશિયલ બીજી બધી જે ઇન્ટેલિજન્સની એપ છે, એના પરથી શીખી લેતા હોય છે. પરંતુ પહેલાંના જમાનામાં તો, કંઈક પણ શીખવું હોય તો તમારે તમારા ગુરુ પાસેથી જ્ઞાન મળી રહે. હવે તો જ્ઞાન મેળવવાના પણ ઘણા એવા સાધનો વધી ગયા છે. જેથી શિક્ષકો લોકો અને વિદ્યાર્થીઓ વચ્ચે, એવો પહેલાં જેવો જે જ્ઞાનનો આદાન પ્રદાનનો જે સંબંધ હતો, એ અત્યારે એટલો ખાસ જોવા મળતો નથી. અને. પહેલાંના સમયમાં તો ધીરજ શિસ્ત અને મહેનતનો પણ એવો વિકાસ જોવા મળતો હતો.
હા! એ તો તમે ઘણી સાચી વાત કધી. અને આજના ઓનલાઈન નવા જમાનાના શિક્ષણમાં ફાયદા પણ આમ ગમે ત્યાંથી આપણે ભની શકીએ નવી સ્કીલ્સ આપણેે ઝડપથી શીખી શકીએ છીએ આપડી સર્જનાત્મકતા અને નવીનતા વધતી હોય છે. સ્પર્ધાત્મક દુનિયા માટે આપણે આમ તૈયારી કરતા હોઈએ છીએ. પણ તેની સામે આપણે જોવા જઈએ તો, મર્યાદાઓ પણ એટલી જ હોય છે. કે મોબાઈલ અને સોશિયલ મીડિયા-' થી આપણું ધ્યાન ભંગ થઈ જતું હોય છે. પછી શિક્ષક સાથેનો આમ સીધો સંપર્ક આપણો ઓછો થઈ ગયો છે. પેલા તમે કીધું એવી જ રીતે કે આપણે ગુરુ પાસે શીખવા જવું પડતું. પણ અત્યારે આપડે મોબાઈલ માં કોઈ પણ એવી એપ હોય, એમાં ચાલુ કરીને આપણેે આપડા જવાબ પ્રશ્ન ન જવાબ મેળવી લઈએ છીએ પછી મૂલ્યો અને શિસ્ત પર આ ઓછું ધ્યાન હાલ આપવામાં આવતું હોય છે. અને સ્ક્રીન ટાાઈમ વધવાના કારણે, એની અસર આપડી આરોગ્ય પર પણ જોવા મળડતી હોય છે.
તમે કીધું એમ નવા જમાનાના શિક્ષણમાં ટેકનોલોજીના કારણે અમુક ગેરફાયદા પણ જોવા મળે છે. જેમ કે સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર થતો હોય છે. એવી જ રીતે પહેલાના સમયમાં એક ફાયદો આપણે કહી શકીએ અને મર્યાદા પણ કહી શકાય એમ તો એ કે પહેલાંના સમયમાં એટલો ટેકનોલોજીનો અભાવ હતો. જેથી બાળકો મોટે ભાગે પોતાના ગુરુ સાથે પરિવાર સાથે સમય વિતાવતા હતા. અને નવું શીખવા માટે, પણ એ લોકો પુસ્તકો વાંચતા હતા. આજકાલ તો બાળકોને કંઈક નવું શીખવું પણ હોય, કંઈક જાણવું પણ હોય તો પણ હવે એ લોકોએ ઘણી બધી પુસ્તકોમાં ખોળ એટલું શોધવું નથી પડતુ પડતું. પરંત એ લોકો તરત જ ગૂગલ કરે એટલે એમને જવાબ મળી જાય છે. તેથી હવે તો ધીરજ પણ ખૂટી રહી છે લોકોમાં
હા! એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને આજના સમયમાં જૂના જમાના ના સંસ્કાર અને નવા જમાના ના વિજ્ઞાન નું સંયોજન આમ સૌથી શ્રેષ્ઠ શ શિક્ષણ માનવામાં આવતું હોય છે. કે ઉદાહરણ તરીકે આપડણે લઈએ કે ટેકનોલોજી ન ઉપયોગ કરીએ પણ શિક્ષણ ન આધાર પણ આપણેે રાખવો જોઈએ. પછી એઆઈ ટેકનોલોજી નો ઉપયોગ કરીએ તો પણ પોતાની જે વિચાર શક્તિ પણ આમ વિકસાવવી જોઈએ. હંમેશા એઆઈ પર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ. પછી આપણે ઓનલાઈન ભણીએ પણ પુસ્તકો વાંચવાની ટેવું પણ રાખવી જોઈએ. કારણ કે ઓનલાઈન આપણે જે ભણતા હોઈએ એ બધું સાચું હોય એવું જરૂરી તો નથી હોતું. અમુક વાર વસ્તુ ખોટી પણ હોતી હોય છે. એટલે પુસ્તકો વાંચો તો પુસ્તકો માં આપણને સાચી માહિતી મળી રહેેતી હોય છે.
અને પુસ્તકો વાંચવાથી એકાગ્રતા પણ વધે છે. અને આપણને ફક્ત જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ નથી મળતું પણ પરંતુ એની સાથે સાથે તમને બીજી ઘણી બધી વસ્તુ તો શીખવા પણ મળે છે જાણવા પણ મળે છે તો આજકાલના જૂના જમાનાનું શિક્ષણ અને નવા જમાનાના શિક્ષણની જો આપણે વાત કરીએ તો આ એક બાબત જૂના જમાનામાં ખૂબ સારી હતી કે વિદ્યાર્થીઓ પાસે ફક્ત પુસ્તકો એક જ્ઞાન મેળવવાની સ્ત્રોત હતો અને આજ કલ એ દેખાતું નથી લોકોમાં કે એ લોકો વધારે પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હોય.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. કારણ કે આજના યુગના બાળકો એટલાં બધાં સોશિયલ મીડિયા મે વ્યસ્ત થઇ ગયા છે. એ લોકોને આમ ભણવાનું ભાન જ નથી રહેતું. જેમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ એ પણ ધ્યાન આપવું જોઈએ કે શિક્ષણ નો હેતુ માત્ર નોકરી મેળવવાનો નથી. સારો માણસ બનવું પણ એટલું જ જરૂરી જ છે અને નવી ટે ટલોજી અપનાવો પણ જીવનનાં મૂલ્ય આપણે ક્યારેય ન ભુલવા જોઈએ અને સાથે જૂના જમાનાનું શિક્ષણ આપ આપણને આમ સંસ્કાર શિસ્ત અને જીવન ને મૂલ્યો આપતું હોય છે. જયારે નવા જમાનાનું શિક્ષણ જ્ઞાન ટેકનોલોજી અને વે શિક વૈશ્વિક તકો આપણને આપતું હોય છે. એટલે એટલે બને એમ બંને માંથી શ્રેષ્ઠ બાબતો અપનાવી એ જ આપણું એક સાચું શ શિક્ષણ છે એવું કરી કહી શકીએ.
હાચો તમે સાચું કીધું કે બંને શિક્ષણ પદ્ધતિમાં સારા પાછા પણ છે અને અમુક એની મર્યાદાઓ પણ છે. જૂના જમાનામાં મૂલ્યો અને શિસ્ત હતા અને હવે નવા જમાનામાં જ્ઞાન ટેકનોલોજીના તકો વધારે વધારે છે પર પરંતુ શ્રેષ્ઠ શિક્ષણ એ જ છે કે જેમાં જૂના મૂલ્યો અને નવા જમાનાની ટેકનોલોજીનું સંતુલન હોય.
હા સાચી વાત કીધી.
હ હા હા સારું ચાલો. હા.
હ